મારાવાજ
આવાજ આવી આવી રહી છે તમારી.
તો કેમ છે ઘરના બધા સારા છે અનેને શું કરી રહ્યા છે હમને બધા ઘરના?
હા ઘરના બધા સારા જ છે એમ તો હવે કામ કર્યા કરે છે ખેતીમાં બધા તમારી ઘરના કેમ છે બધા સારા તો છે ને?
અમારી હા અમારી ઘરે ભી બા સારા છે અને તમે કીધું તેમ ખેતીમાં તમે ખેતી કરો છો તો હમણાં કયો પા ખડ્યો છે કઈ બાબત પર ખેતી કરો છો તમે હમણાં?
હમાં તો અમે શાકભાજીમાં પેલા તો ફ્લાવર અને કોબીસ પણ રેટી હતી પણમણાંમણાં જુવાર કરી છે અને બીજી બધી પણ ટામેટા અને બધી બહ ઘણી ઘ ખેતી કરી છે કઈ ખેતી કરી છે હમણાં?
હાલમાં તો અમે કેરીની કેરીનો ઉછેર કરીએ છીએ અઢ દસ પંદર વર્ષ સુધી ધંધો લઈને બેસેલા છે અને કેરીમાં અમને ઘણો બધો ફાયદો પણ થયો છે એટલે અમે કેરી પ્રત્યે ખુબ જ આકર્ષાયી અને આ વખતે કેવું છે કેરી પણ સારી એવી થઈ છે પણ પરંતુ જે વાતાવરણ મા કમસમી વરસાદ આવ્યો તેના કારણે અમને ઘણું બધું નુકસાન થયું છે તે બદલ અમને સરકાર જે સહાય કરે તેની આશા રાખીએ છીએ અમે જરૂરી ફોર્મ પણ ભર્યા છે પરંતુ ખબર નહી હવે શું થતું છે ને અમે આગળ જયારે જયારે ભાતમાં આવું થયેલું હતું ત્યારે પણ ફોર્મ ભર હતા અને અમને પૈસા પણ મળ્યા હતા અને હવે અમે એવી આશા રાખીએ છીએ કે આ વખતે પણ અમને ફોર્મ ભરાય અને પૈસા મળરે કેવું છે તમને પૈસા એ ક ફોર્મ ભર્યા છે તમે?
હા પ વખતે ખુબ જ વધારે વરસાદ પડ્યો હતો જેના કારણે અમા બું પડી ગયું હતું અને લેવાથી ખબ વધારે નુકસાન થયું હતું તે બ સરકાર ફોમ ભરવા ગું હતું અને ભ હતું અને મને મળ્યા હતા એ ખુબ જ સારી બાબત છે સરકાર ખેતી અને ખેડૂતોને ખુબ જ વધારે પ્રોત્સાહન આપે છે અને કેટલાક બધા એવા કાર્ય કરે છે કે જેથી ખેતી કરવા બધા લોકો પ્રેરાય જેથી કરીને ખેતી કરવા લોકો વધારે આકર્ષાય અને અ આપડો એક દેશ છે કૃષિ પ્રધાન દેશ ગણાય છે જેથી કરીને ખેતી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે જેથી કરીને ખેતીને જો આપણે એટલું પ્રોત્સાહન ના આપશું તો આ ખેતી વિલુપ્ત હોવાના કદાર પર થઈ જશે જેથી કરીને ખેતીની માંથી વધારે આવક થાય તો જ ખેડૂતો વધારે કામ કરે અને વધારે ખેતી કરે જેથી કરીને ખેતીમાં આ બધું કાર્ય જે સરકાર હમણાં કરી રહી છે નવા નવા બધા નિયમો બહાર પાડી રહી છે ખેડૂતોને થોડી મદદ થાય એ એ ખૂબ જ સારી બાબત છે કેવું છે આ બાબત પર?
હા તમારી વાત એકદમ સાચી છે અમે પણ ખેતી પ્રધાન છીએ એટલે અમે પણ ખેતી કરીએ છીએ અને ખેતી અમારે સારી એવી પણ થાય છે અમે શું છે અહીંયા અમા અંયા જે તળાવ છે તે પાણીનો ઉપયોગ કરીએ છીએ ખેતી માટે તેના અમે ઘણું બધું સારું પાણી મળી રહે છે અને પૂરતું પાણી પણ મળી રહે છે અને આખું વર્ષ પાણી છેમાં પરંતુ હાલમાં એક બે વર્ષ પહેલા એવું થયેલું હતું અમારી સાથે બનાવ એવો પણ બનેલો કે જે પાણી હતું તે દૂષિત થઈ ગયેલું હતું તેમાં બાળકો દ્વારા ઘણો બધો કચરો નાખવામાં આવ્યો હતો અને એ અમા જે ગાયને પશુને તે પણ ત્યાં નિહાળવામાં આવ તેના કારને અમને ઘણું બધું નુકસાન થયું હતું ને એ પાણી નો ઉપયોગ અમે ખેતીમાં કર્યો તો ખેતીમાં પણ ઘણો બધો નાશ થયો હતું અને એ પ્રદુષિત પાણી લી ખેતીમાં જે નાશ થયો એનો અમને ઘણો બધો ખર્ચો ઉઠાવો પડ્યો હતો અમારે કેરી ના પાક પણ અમા કેરી પણ ત્યારે ઓછી કે પાણી ખુબ જ દૂષિત હતું એટલે અમને થોડું ઘણું નુકસાન થયું હતું શું તમારે પણ આવું કઈ પાણીની બાબત માટેથી છે વાતાવરણમાં કઈ ચેન્જીસ માંને જયારે પણ તમારી ખેતીમાં કઈ આમ ફેરફાર થયો છે કે રેગ્યુલર જે હિસાબે થતી છે તે હિસાબે થયા જ કરે છે ખેતી
ના ના એવું તો નથી કે ભાઈ ખેતી દર વખતે સરખી જ થઈ હોય અમારે પણ કેટલાક વર્ષોથી અ પાકમાં વાતાવરણના કારણે બોજ ખરાબ હાલત થઈ છે હું ગયા વર્ષની વાત કરું તો બોજ વધારે વરસાદ આવવાના કારણે બધો પાક ધોવાઈ ગયો હતો. જેથી કરીને મને ખુબ જ વધારે નુકસાન થયું હતું પરંતુ આ વર્ષે તેવું ન લાગે છે આ વર્ષે એકદમ તાપ પણ પરફેક્ટ છે અને વરસાદ પણ એકદમ એકમ યોગ્ય માત્રામાં રહેશે જેથી અ ખેતી એકદમ શ્રેષ્ઠ એવું લાગે છે બસ હવે ખેતી પાક કાઢવાનો છે અને તે બજાર લઈ જવાનો છે અને કેટલો ભાવ મળશે તે હવે ખબર પડશે જેથી કરીને પેલા વખતે અમને ખુબ જ ઓછા ભાવ મળેલા હતા. કારણ કે અમારો પાકો જ એટલો ખરાબ થઈ ગયેલો હતો. ખુબ જ ઓસાવા વાગલો જેથી કરીને આ, વર્ષે કે ભાવ મળે તે, ઉપર ધ્યાન રાખે છે બાકી તમને વેપારી કેવો ભાવ આપશે વધારે આપે છે ઓછો આપે છે આ બાબત અમને જણાવશો તો સા પડશે.
હા, તો અમારે અહં જે તમે કેમ ખેતીની આવક વિશે વાત કરી તેમ આવકમાં અમારે શું શ છે કે અમે જે કેરી પાડીએ છીએ તે અમે નોર્મલ માર્કેટમાં કે વેચતા નથી અમે સીધો મોટી માર્કેટમાં જે ગુજરાતની સૌથી મોટી માર્કેટ છે ત્યાં અમે કેરી ન આપીએ છીએ ને એ લોકો શું છે. ફોરેન એટલે કે, બહારના દેશો અને ત્યાં ઉપર જમ્મુ કાશ્મીર એ સાઈડ આપણી કેરીનું સપ્લાય કરે છે તેથી અમને સારા એવો ભાવ મળે છે ત્યાં કેરી બધા માર્કેટોમાં ડાયરેક્ટ લઈ લેવામાં આવે છે પણ ત્યાં શું અમેજી એક માર્કેટમાં પે ત અરજી કરવામાં આવે છે અને બધા પાંચ છો વેપારીઓ દ્વારા ભાવ બોલવામાં આવે છે. જે, સૌથી વધારે ભાવ બો હતા એને કેરિયરમાં આપીએ છીએ અને એ લોકો અમને સારો એવો ભાવ આપે છે અને અમે અમારા જે દાદા દાદી ને ઘણા બધા પૂર્વજ ત્યાં માર્કેટમાં જતા હતા એટલે અમને એ લોકો પર વિશ્વાસ પણ છે માર્કેટમાં અને એ કારણોસર અમે એ લોકોને આપીએ છીએ અને જો કોઈ વાર અમારે પાક. કો હોય તો, અમેના નાના જે માર્કેટ હોય તેમાં આપી દેીએ અને સારો એવો પાક ન આપીએએ અને કેરીમાં અમે શું કરીએ છેીએ કે જે અમારો પાક જ્યારે તૈયાર જેવો થઈ જાય અમુક જેટલો મોટો થઈ જાય તો અમે એના પર કોથરી ફેલાવી દેએ છીએ જેથી જે પ્રદુષણ થાય હોવાનું તે કેરીને ઇફેક નહી કરે અને સારા એવો પાક અમને પ્રાપ્ત થાય ને અમને ઘણો બધા પૈસા મળે તમે શું તમે જયારે ખેતી કરો છો ત્યારે શું પ્લાસ્ટિક ન જે ઉપયોગ કરો છો પ્રદુષણ થી અટકાવવા માટે કે કેવું કરો છો તમે
હા, અમે પણ અમારી તો ખુબ જ ઓછી વાળઓ છે. જે કેરીઓ વાવા માટે તો તેથી અમે કે પ્લાસ્ટિકનોો ઉપયોગ ખુબ જ ઓછો કરીએ છીએ અને ઘર માટે વધારે અમે કેરીનોો ઉપયોગ કરીએ છેીએ ખાવા માટે કારણ કે અમે બજારમાં કેરી એટલી આપવા જ. ખાલી અમારી બેજ વાડી છે. જેમાંથી અમે બસ થોડીક જ કેરી અમે બજારમાં આપવા જઈએ છી, જેથી, અમને ખુબ જ ઓછો ભાવ મળે છે પણ અમે શાકભાજીની ખેતીઓ વધારે કરીએ છીએ જ્યાંમાં અમારે પ્લાસ્ટિક ચડવવાનું એવું નથી હોતું પરંતુ ત્યાં દવાનોીડ છકાવ અને અ બીજી બધી દવાઓનો છિડકાવ અને આ બધું કાર કાર્ય કરવાનું હોય છે કારણ કે, અમારે પ્લાસ્ટિકનેું લગાવવાનું હોતું નથી. જેથી કરીને અમે પ્લાસ્ટિક નથી લગાવીએી બધું અમારે વાતાવરણ ઉપર જ વધારે ધ્યાન રાે છે જો વરસાદ દર ને વાતાવરણ જો સરખું રહેશે તો જ અમારી ખેતી પણ સારી રહેશે અને તો જ અમને ભાવ પણ મળશે તો જ પાક પણ સારો રહેશે કારણ કે જો વાતાવરણ જો ખરાબ હોય તો ખેતી જ ખરાબ થાય અને ખેતી ન થાય તો ભાવ પણ ન મળે અને વેપારીઓ કે લેવા ન કરે જેથી કરીને વાતાવરણ જો સારું રહેશે ને તો જ આપડી ખેતી વધારે થશે એવું મને તો લાગે છે.
હા, વાત તો અમારી એકદમ સાચી છે વાતાવરણ પણ અમારી કરી પણ વાતાવરણ પર નિર્ભર છે મેં તમને આગળ પણ કીધું કે જે કમોસમી વરસાદ હતો તેના કારણે અમારો આ વખતે ઘણો પાક નાસ પાયો છે અને સરકારશ્રી ને અરજી પણ કરી છે ને અમારી સરકારશ્રી એ અમને ઘણી બધી સહાય કરે છે જેમ કે અમે છે ને જયારે કલમ પહેલા રોપી હતી ત્યારે અમને દવા છાંટવા માટે પીપળાની સવાય સગવડ કરી આપી હતી પછી પોંપ આપ્યા હતો ને ટગારા, પાવડા ને ઘણું બધું સે પેલું સુવિધા પૂરી પાડી હતી ખેડી કરવા માટે અને થોડા ઘણા નાણાં પણ આપ્યા હતા તે બદલ અમે ખેતી કરીએ છીએ. અને હાલમાં તો, અમે તા ખુશ છીએ અને ખેતી માં સારી એવી થાય છે. તમને શું સરકાર એવી કઈ સહાય કરે છે તમને?
હા, અમને પણ કેટલીક બધી ખુબ સારું ન લાગે જેથી, કરીને સરકારે બધા જ ખેડૂતોને આ બધું પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી કરીને બધા જ ખેતીઓ કરે કારણ કે, ખેતીમાંથી કેટલીક એવી આવકો થતી હોય છે. ઘણી બધી આવકો થતી હોય છે બસ આપણને યોગ્ય માહિતી સાધનોની જરૂર હોય તે સાધનો આપણને મળી રહેવા જોઈએ જો સાધનોને યોગ્ય માહિતી નો અભાવ હોય તો આપણે યોગ્ય ખેતી ન કરી શકીએ અને યોગ્ય આપણે ભાવ પણ ન લઈ શકીએ. કારણ કે, કેટલીક જગ્યા બધા વેપારીઓ અ ઠગી ખાય છે અને તેઓ અ પૈસા ઓછા ચુકે છે ખેડૂતોને અને તેઓ પોટે ખુબ જ વધારે કમાણી કરતા હોય છે અને મે જે ખેડૂતો ખેતી ખેતી કરે છે તેઓને ખુબ જ ઓછા પૈસા મળે જેથી કરીને ખેડૂતો એ પહેલાે જોઈ્યાં વધ વધારે ભાવ મળે ત્યાં જ, માલ આપવો જોઈએ. અને પોતાની ખ્રીમક દવાનો ઇરખાવ કરવો જોઈએ ક દવાનો છિડકાવ કરવાથી વધારે ખેતી થાય અને વાતાવરણ પર અ-અ કયા વાતાવરણ ચાલુ રહે છે તેના પર તે દવા છિડકાવ કરવાથી જ વધારે અ શાકભાજી થઈ શકે આ બધી બાબત પર ધ્યાન રાખવો જોઈએ યોગ્ય માહિત તી જોઈએ બધા પરથી જો આપડે યોગ્ય માહિતી લેશું તો જ આપણે વધારે સારી રીતે ખેતી કરી શકીશું વધારે સારી રીતે આવક કમાવી શકીશું કારણ કે ખેતીમાં બધાને એવું લાગે છે કે ખેતી માટે ખુબ જ ઓછી આવક થાય છે પરંતુ આ વાત ખોટી છે જો યોગ્ય રીતે જો ઉપયોગ કર વામાં આવે ખેતી તો તો ખુબ જ વધારે આવક કરી શકાય એવું મને તો લાગે છે
હા, વાત તો મારી એકદમ સાચી છે. અમારે અહિયાં પણ પેલા ખેતી કરવામાં હાલમાં જે જોવા જઈએ તો આધુનિકી થતો જ છે ને બધા સિટી તરફ જવા પ્રેરાયા છે તેથી ખેતી પ્રત્યે લોકો ઓછા સભાન છે અને ખેતીમાં લોકોને એવું તમે કીધું એવું જાણે છે કે ખેતી કરવાથી નુકસાન જ થાય છે. ફાયદો નથી પરંતુ યોગ્ય રીતે જો ખેતી કરવા હોય તેમાંથી ઘણો એવો નફો કાપ્યો છે ને હાલમાં તો જે શાકભાજી નો પણ ભાવ વધી રહ્યો છે એટલે આપને ખેડૂત તરીકે ઘણો એવો ફાયદો થઈ શકે છે આપને. અને તમે શું કેવા માંગો છો? જવો ઉપર
હા, મારે પણ એજ કેવું છે કે જો એવા ભાવ આવશે. તો ખેડૂત ની ખેતી કરવામાં ખુબ જ નિરાશા થશે જો ભાવ યોગ્ય રીતે મળશે તેઓને નફો થશે અને તેઓ પોતાના નફાથી પ્રેરાશે અને એકદમ જો ઓછો નફો થઈ જશે તો ખોટ જશે તો તે લોકો ખેતી કરવામાં યો ઉપયોગ ન કરશે પોતાનો સામનો વધારે લોકો કામ કરવા ન માંગે કારણ કે ખેતી એક એવી વસ્તુ છે જ્યાં ખુબ જ વધારે શ્રમનો ઉપયોગ કરવો પડે. અને તેખેડૂત લોકો જે શ્રમનો ઉપયોગ છે બદલ તેટલી આવક પણ થવી જોઈએ કારણ કે આવક ખેતીથી કેટલાકા લાભો થતા હોય છે આપ કેટલોક
હા, વાત મારી એકદમ સજી તો અમારે અહીંયા પણ ખેતી કરીએ તો અમારે ઘર પણ બધા મદદ કરે છે ખેતીમાં અને જરૂર પડે તો મજૂરોનો પણ સહાય લઈએ છે તો અરે શું કેવું ચાલો મળીએ હવે.
ચાલો મળીએ.